ચ્છ
નમસ્ક
કેમ છો
નમસ્તે, શું કરો છો?
બસ એકદમ મજામા મજામા.
વરસાદ વરસાદ કેવો છે?
વરસાદ તો ધીમો ધીમો ચાલે છે ટપક ટપક
આપણો જે ટોપિક છે એ ક્રિકેટ ના રિલેટેડ છે ક્રિકેટ તમા કેટલી બધી ટાઈપ્સ હોય છે ફોર્મેટ્સ હોય છે એ તો તમને ખબર જ હશે પણ અત્યારે આપડે બ જેવી રીતે ટ્વેન્ટી ટ્વેન્ટી છે ટી ફફી છે અને ટેસ્ટ ક્રિકેટ છે. પણ આપણે અત્યારે આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી રિટેડ વાત કરીશું આઈ પી એલ ના રિલેટેડ આ વખત ની ઈ તેલ તમે જોઈતી?
હા આઈ પી એલ જોઈ તી હા અમે પણ અહીંયા
હમ્મ હમ્મ, આઈ પી એલમાં આ વખતે ફેવરેટ ક્રિકેટર ને એ કોણ હતું તમારા ફેવરેટ પ્લેયર, ફેવરેટ ક્રિકેટરમ આમ?
ફેવરેટ પ્લેયર ની વાત કરીએ તો, આપડે અ શુભમ ગીલ છે આપણે ગુજરાતની ટીમમાં તો વધારે કર એજ છે.
એ છે અત્યારે તો જે આ વખતની આઈ પી એલમાં તો જે મેન ચેહરો હતો અને મેન મોટિવ જે હતો એ વૈભવ સૂર્યવંશી પર હતો. બધાનું જે ફોકસ હતું એના ઉપર જ હતું એમ. પંદર વર્ષના છોકરા એ બધાના રે જે તેર પ તેર હતર વરશ સુધી જે ક્રિસ ગેલ નો રેકોર્ડ નતો તૂટ્યો એવી રેકોર્ડ એને તોડી નાખ્યો તો. સૌથી વધારે સિક્સીસ એક જ ટુર્નામેન્ટમાં એને મારી છે એક જ સીઝનમાં. ક્રિસ ગેલ કરતા એ ઉપર નીકળી ગ્યો તો એ અને સેન્ચુ સેન્ચુરી બી કેટલી બી અને ત્રણ તો એની સેન્ચુરી ચૂકી ગયો તો એ. જો આઉટ ના થઈ ગ્યો હોત તો ત્રણે એની સેન્ચુરી ભી ભાગી જાત. આમ શીખવા જેવું એજ મલે કે એની જોડે થી કે એ આટલી નાની ઉંમર માબી કે એટલું બધું અચિવ કરીને બેઠો છે એમ. અજુ તો એની જોડે આખી લાઈફ બાકી છે. તો એ અચિવમેન્ટ કેટલું બધું કરશે?
બિલકુલ બિલકુલ, કેમ કે પેહેલે થી જ એણે એના માતા પિતા અથવા ફેમિલી તરફથી ઘણું બધું એવું સ પોર્ટ મળ્યો જેનાથી જ આ વસ્તુ થઈ શકે, બાકી તો પોસિબલ જ નથી આ વસ્તુ.
મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ ટુર્નામેન્ટ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, ઓરેન્જ કેપ બધું જ એની જોડે હતું ઈ વ એમ, અને તો બી એ ડાઉન ટુ અર્થ છે. આવું કોઈ ગમંડ બી નહી કસુ જ નઈ એમ. ખુશ જય્યારે ક્રિસ ગેલ આયો, ત્યારે ક્રિસ ગેલ ને બી એવું થયું હશે કે મારો બી રેકોર્ડ કોઈ તોડવા વાળો પેદા થ યો સે એમ એવી જોઈ રૈલો.
બરાબર, બરાબર.
પેટ કમિન્સ ને બી ઝૂડી જેવો નાખેલો. ચોત્રીસ ચોત્રીસ રન માર્યાતા એની એક જ ઓવર માં.
બિલકુલ બિલકુલ. ઘણા બધા એવા પ્લેયર્સ હોય છે કે જે કંઈક ના કઈક એવો મોટીવ સાથે આવતા હોય ને ઘણા બધા પ્લેયરો હોય છે કે પોતાનું જ વિચારતા હોય ને ઘણા એવા પ્લેયર હોય છે કે પોતાની તેમનું પણ વિચારતા હોય છે એટલે એ પણ એક જોવા જેવું હોય છે એમાં પણ
જેવી રીતે જોસ બટલર છે, જ્યારે રાજસ્થાન રોયલમાં રમતો તો તારે એનું પર્ફોર્ન્સ કેટલું મસ્ત નીકળી ને આવતું તું. અત્યારે ગુજરાત તાયટન્સમાં આયા પછી એનું પરફોર્મન્સ જેવું જોઈએ એવું મળતું જ નહી એમ. ઇવન મને યાદ નહીં કે એને ગુજરાત એટન્સ માં આઈને સેન્ચુરી મારી હોય એક એ.
ના એવું તો હજી બનેલું નથી ક્યારે, હું પણ નથી જોયેલું.
હા હી તો રાજસ્થાન રોયલમાં એની સેન્ચુરીઓ કેટલી બધી હોતી તે અને આમ જોવા જઈએ તો સંજુ સેમસંગ, કેટલા ટાઈમથી રાજસ્થાન રોયલમાં રમતો તો તારે ત્રણ કે દસ કે એવી સિઝનમાં ખાલી બે સેન્ચુરી આઈ તી. પણ જેવો છેન્નઈમાં ગયો એવી રીતે એની બે સે ન્ટ્યુરી થી આગળ આવી ગઈ, એક જ સીઝન માં એબી.
હા ચેન્નાઈમાં હા ચેન્નાઈની ટીમ પેલા બહુ જોરદાર હતી પરંતુ હવે ધીમે ધીમે પૂરી ટીમ અત્યારે બઉ ડાઉન થઈ ગઈ છે
હા આમ જોવા જઈએ તો બધાના બેકઅપ તો મળી જ ગયા છે એમએસી ના બેકઅપમાં સંજુ સેમસન પર્ફોર્મ કરે છે ઇવન વર્લ્ડ કપ ભી એને જીતાડ્યો હતો તો ભી એને આ વખતેની બધી ફોર્મેટમાં લેવાયો તો ખરો પણ ડ્રોપ કરાય્યો એમ એટલે આ લોકો બીસીસીઆઈ ખબર નહી શું કરવા બેઠા છે એ જ નઈ ખબર પડતી એની જોડે એમ
હા એટલે એ પ્રોબ્લેમ તો દરેક લોકો સાથે ફેસ થતો હોય છે કેમ કે જયારે ઓપ્શન થતું હોય છે ત્યારે બધું પૈસા ઉપર જ ચાલતું હોય છે એટલે એ પ્રકારે હોય આમાં તો પછી પ્લેયર તો પછી પૈસા વધારે તો એ પ્રમાણે પછી ત્યાં જતો રહેશે એટલે ટિમ તો ફરવાની જ છે અને નવું તો જૂનું થવાનું જ છે
અજિંક્ય રહહાને છે જિન્સને બધા કેટલા બધા પ્લેયરો સારા સારા હતા રિષભ પંથે એ ના કર્યું બે વર્ષ લખનઉ સુબજ નો કેપ્ટન રહ્યો ચોપન કરોડ બગાડ્યા અને છેવટે દિલ્હીમાં પાછો આવી ગયો પંદર કરોડમાં કઈ ચોપન કરોડ બે વર્ષ ના હતા અને કયા અજાર પંદર કરોડમાં પાછા દિલ્હી માં આવી ગયા
હા એ તો પછી પ્લેયર ના પરફોર્મન્સ ઉપર છે કેવું રમી નાખે છે તો એના પછી ડિમાન્ડ વધવાની જ છે
એક એ બી શીખવા માલ્યું પંજાબ કિંગ્સ જોડે થી કે બઉુ ફ્લોમાં ના રેવાય તમે જેટલા ઉપર જાઉં એટલા જ તમે નીચે પડવાના છો ની તો
હા
એક પણ મેચ પંજાબ કિંગ્સ હારી નથી યાદ હોય તો પછી જેવું ફોલ ડાઉન થયું તો બધી મેચો સલંગ હારવા મળે એમ
હમ્મ પછી તો આમે કઈ રીતનું હોય આગળ જતા સેટિંગ હોય કે શું એમાં કઈ ના કહી શકાય કેમ કે આઈપીએલ છે એટલે
પૈસા તો લગાવવાના જ છે ને સટ્ટા રમાવાના જ છે
હા એજ વસ્તુ છે એટલે આમાં સટ્ટા વાળું છે એટલે કઈ ના કહી શકાય કેમ કે ઈન્ડિયા ની અંદર જ આઈપીએલ રમાતી હોય એટલે દરેક પ્લેયરો પછી પોતાની રીતે કઈક સેટિંગ હોય છે એટલે એ તો પ્રોબ્લેમ રેવાની છે એટલે ટી ટ્વેન્ટી અલગ અલગ ઘણી બધી મેચો હોય છે જેમ કે આ વર્લ્ડ કપ હોય છે તો એ પછી એમાં બહુ વધારે નથી થતું એ પ્રકારનું એમ આઈપીએલ માં બહુ વધારે થતું હોય છે
પણ આઈપીએલ એક ક્રેઝ બની ગયો છે જે ભી હોય આઈપીએલ જોવે જ છે ઇવન એના લીધે આઈપીએલ લીધે તો બોર્ડ ની એક્ઝામ બી કઈક વેલી કરાવી દીધી છે આ વખતે આ વખતે આઈપીએલ ચાલુ થાય એને પે એક્ઝામ પતી જ ગયેલી કે કોઈના સ્ટડી પર એના પર આમ બગડે નહીં
હા અમારે વખતે તો હા એજ હતું અમારા વખતે તો બોર્ડ ના પેપર ચાલુને આઈપીએલ ચાલુ હતી એટલે સ્ટુડન્ટ લોકોને શું કરવાનું વાત તો આનું કે પછી આઈપીએલ જોવાનું.
એકસો સાડત્રીસ કરોડ ની જનતા છે એમાંથી બાર કરોડ કે તેર કરોડ તો ઓનલાઈન હોસ્ટેલ પર બતાવતા જ એટલે રેલી. બધા જ આમ જોતા તો હોય જ કે આઈપીએલ નું તો પણ એક ક્રેઝ હતો આમ. ડાઉનફોલ ભી બઉ થયો ક્રેઝ. આવ્યો પેલા કરતા તો અત્યારે આમ પ્લેયરસો ભલે બદલાયા પણ. એવું જ લાગતું હત કે સંજુ સેમસંગ રાજસ્થાન છોડીને ગતો રહ્યો એને કોઈ રિપ્લેસ નહીં કરી શકે. પણ વૈભવ સર્યવંશી આહી જો. ટલર ની બી કમી ના મહેસૂસ કરવા દીધી અને ના સંજુ સેમસન ની કમી મહેસૂસ કરવા દીધી. રિયાન પરગર ફર્સ્ટ ટાઈમ કેપ્ટન્સી કરી પણ પ્લે ઓફમાં ભી લઈ ગયો. એટલે નવું નવું બધું આમ શીખવા તો મળ્યું જ છે એમ.
હા એટલે હવે તો મને એવું લાગે છે કે. ઘણા બધા એવા નવા પ્લેયરો આવશે કે જે ધીમે ધીમે આગળ જતા કઈક નવું. વર્લ્ડ રેકોર્ડ કરશે એટલે પણ અત્યારે બહુ જ ક્રેઝમાં ચાલે છે ગુજ.
લાસ્ટ ઈયર વિલ જેક્સ એક ફેમ થયો હતો. અને આ વર્ષે વિલ જેક્સ ન એવું કઈ પર્ફોર્મન્સ આવ્યું ભી નહી. ટ્રેન બોલ્ટ ની વાત લઈ લે જયારે રાજસ્થાનમાં રમતો હતો ત્યારે. દર પહેલી ઓવર માં અ વિકેટો લેતો હતો. મુંબઈમાં જઈને એનું પર્ફોર્મન્સ જ ના આવ્યો એવું પ્લેયર્સ ના ખબર નહ. કઈક મોહોલ ક ના ડિપેડ પણ હાર્દિક પંડ્યા ન જ નહી જોતા. પેલા ગુજરાત માંદ અદ ટ્રોફી જીતારી હાર્દિક પંડ્યા એ. અત્યારે એક ટ્રોફી નહી જીતી હકતો ગુજરાત.
હા હાર્દિક પંડ્યા નુ મેનેજમેન્ટ જ બહુ વીક છે. ત્યાં શું કરવું પછી. કેપ્ટનસી પાછો લેલે પાછો નીકળી જતો હોય ને પાછો મુંબઈમાં હોય તો ગુજરાતમાં આવી જતો. મેનેજમેન્ટ જ કઈ રીતે કરવું કઈ એને ખબર જ નથી પડતી.
પણ આમ હાર્દિક પંડ્યા હતો તો ગુજરાત ટ્રોફી ભી મળી હતી. કમ્પેટલી ચાલતો તો અને મુુંબઈમાં જયા પછી. કિ એના ડાઉનફોલ બી આવ્યો. અને એની વાઈફ બી એ ટાઈમે છોડીને ગતી રહી હતી એનું પફોર્મન્સ નોતુ આવતું તો.
હા બિલકુલ કેમ કે લોકોને અત્યારે જીતમાં જ રસ હોય છે. પડતામાં તો બધા લોકો છોડીને જતા ર છે.
જ હ!.
હા એટલે એ પ્રકારે હોય છે એમાં તો પછી લોકો પૈસાડે છે.
ટ્રોલ ભી કરતા હતા પણ જાર નો વર્લ્ડ કપ જીતડ્યો ત કે ના ના હાર્દિક. પંડ્યા વર્લ્ડ કપ જીત્યો સંજુ સેમસનને બી બહુ ટ્રોલ કર્યો હતો. પણ જયારે સેન્ચુરી મારી આ માર્યો તે માર્યો જય્યારે વર્લ્ડ કપમાં જ. છેલ્લી ચાર કે પાંચ મેચો જેવી રમ્યો હતો ને સેમી ફાઈનલ રમ્યો હતો ફાઈનલ રમ્યો તો. અને પ્લે ઓફ. ર પે એમ કરીને ચાર મેચોને રમા્યા હતા ચાર માંથી ત્રણ માં એનું પર્ફોર્મન્સ. ચારે ચાર માં હતું તો સૂર્યકુમાર યાદવ બી જે બોલે હતો કે. આપ બ બોલ રહે હો કે મે તિલક ક જગહ સંજોકો ખિલાઓ. એને બી એના મોડાના વર્ડસ પાછા લેવા પડ્યા હતાને. એટલે ડેસ્ટિની એ જે પ્લેન કર્યું હોય એ તો થવાનું જ છે.
હમ એ લોકોને લોકો નુ માઇન્ડ. જ એવો છે કે સફળતામાં જ ઘણાને રસ હોય છે એટલે સપોર્ટ કરવામાં કોઈ. પાછળ જ હોય છે એમ બને સલાહ તો બહ બધા આપશે. સપોર્ટ કરવાનું આવશે ત્યારે લોકો જતા રહેવાના છે. એટલે એ પ્રકારે બહુ છે.
જયારે હેલ્પ જોઈતી હોય ને ત્યારે કોઈ હાથે ની હોય અને જયારે જ્ઞાન આપ પા નુ હોય ત્યારે બધા આઈ આવી જશે કે હું છું આ છે આમ કરો તેમ કરો. હા કરો તે કરો એમ.
એલે એ પ્રકારે જ છે હા એટલે લોકો જ્યાં જ્યાં પૈસા પાછળ જ ભાગે છે. એ એટલે કોઈ એની લિમિટ જ નથી એમ કે ભાઈ આટલા પૈસા આવી જાય તો. અત્યારે લિમિટ મારી પૂરી થઇ ગઈ. તો પછી ત્યાં સ્ટોપ થઈ જવાનું એમ એટલે લોકોને પછી તો બિડેકસ. પાસેે પહોંચવી જવું છે તો ત્યાં તો એની ઉંમરે જતી ર રહે છે તો પછી એ કઈ કામ ની વસ્તુ નથી.
આરસીબી ની વાત લઈએ આરસીબી અઢાર વર્ષ સુધી નોતું જીતું જયારે નોતુ જીતું ત્યારે. અને જીત્યું ત્યારે સલંગ બે ટ્રોફી જીત્યો ના જીત્યું એટલે એનો બી. કઈક લખેલું જ હોય ટાઈમે એ કે ભાઈ તમારે આ ટાઈમે થવાનું જ છે. અને જે નહી મળતું હોય એ હારાઆતાર જ નહી મળતું હોય એમ
એટલે ફરી એક વાર પાછા મળીશું એક નવા ટોપિક સાથે ચાલો મળી
હા